હલો.
હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં. તમે?
બસ મજામાં. આજનો વિષય છે. ઓનલાઈન શોપિંગ વર્સિસ ઓફલાઈન શોપિંગ.
ઓકે.
તો ઈ વિષય ઉપર હું મારા રજૂ કરવા આવી છું.
હા.
અ આજના ડિજિટલ યુગમાં ખરીદી કરવાની રીત માં ઘણો મોટો બદલાવ આવ્યો છે. થોડા વર્ષો પહેલા લોકો કપડા કરિયાણું ઇલેક્ટ્રોનિક કે અન્ય વસ્તુઓ ખરીદવા બજારમાં જતા હતા પરંતુ આજ જે મોબાઈલ અને ઈન્ટરનેટ ના કારણે ઘર બેઠા જ કોઈ પણ વસ્તુ મંગાવી શકાય છે.
હા એ તો છે જ.
હા આથી પ્રશ્ન થાય છે કે ઓનલાઈન ખરીદી સારી કે ઓફલાઈન ખરીદી.
એ તો ઓનલાઈન તો બો સારી છે.
હા. મારા મત પ્રમાણે તો બંનેની પોતાની અલગ અલગ ખાસિયતો અને મર્યાદાઓ છે. છે ચાલો પહેલા આપડે ઓનલાઈન ખરીદી વિશે વાત કરીએ.
હા.
તો ઓનલાઈન ખરીદી ના ફાયદા એ છે કે સૌથી મોટો ફાયદો છે સુવિધા આપડે દિવસ હોય કે રાત ગમે ત્યારે ઘરે બેઠા ખરીદી કરી શકીએ છીએ બજાર માં જવાની જરૂર નથી ટ્રાફિકમાં સમય બગાડવો પડ તો નથી અને લાંબી લાઈન માં પણ આપડે ઉભું રહેવું પડતું નથી.
હા એ તો છે જ તમારું બરોબર છે પણ
પછી બીજો ફાયદો એ થોડા ક્લિકમાં જ તે હજારો પ્રોડક્ટ આપણે જોઈ શક કે છીએ અલગ અલગ કંપની ના ભાવ અને ગુણ ગુણવત્તાની સરખામણી પણ આપણે સરળતાથી કરી શક કાય છે.
હા એ તો છે.
પછી ત્રીજો ફાયદો એ છે કે વધ વધુ વિકલ્પો દુકાનમાં કદાચ દસ કે વીસ ડિઝાઇન હોય પરં ઓનલાઈન હજારો ડિઝાઇન ઉપલબ્ધ હોય છે તેથી ગ્રાહક પોતાની પસંદગી મુજબ વસ્તુ પસંદ કરી શકે છે.
હા.
પછી ચોથો ફાયદો છે કે ડિસ્ક કઉન્ટ અને ઓફર્સ પણ આવે છે ઘણી ઓનલાઈન વેબ વબસાઇટ પર ખાસ સેલ કૂપન કેશબેક અને ડિસ્કાઉન્ટ મળે છે. તેથી ઘણી વખત વસ્તુ ઓછી કિંમતોમાં મળી જાય છે.
હા એ તો મળે જ છે ને અને એના માટે સાઈઝમાં બી ફરક આવે છે.
હા.
અને છેલ્લું ઈ કે હોમ ડિલિવરી છે ઈ ખરીદેલી વસ્તુ સીધી આપડા ઘરે આવી જાય છે ખાસ કરીને અ વડીલો અને વ્યસ્ત લોકો માટે આ ખુબ જ ઉપયોગી છે.
હા.
પછી હવે ગમે ઈ વસ્તુ ના ફાયદા પણ હોય અને ગેર ફાયદા પણ હોય તો ઓનલાઈન ખરીદી ના ગેરફાયદા પણ છે. કે સૌથી પહેલો ગેર હે
સૌથી પેહલો ગેરફાયદો છે કે વસ્તુને ખરીદતા પેહલા આપડે જોઈ કે પરશી શકતા નથી.
બરાબર.
હા, ફોટોમાં સુંદર લાગતી વસ્તુ અ, વસ્તાદમાં અલગ લાગે અલગ પણ હોઈ શકે છે.
બરાબર.
બીજો ગેરફાયદો છે કે ખોટો અથવા ડેમેજ પ્રોડક્ટ મળવાનો ભય ક્યારેક ઓર્ડર કરેલી વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ આવી જાય છે. અથવા વસ્તુ ખરાબ હાલમાં-
કરીએ. હા હા એ તો બહુ વાર થાય છે. અમારા સાથે પણ થાય છે એવું બધું તો. ને બહુ બધા સ્કેમ પણ થાય છે. આપડે ઓર્ડર જે કરીએ તે ન બીજું બીજું વસ્તુ આવી જાય છે પછી તમને કહો. ઓર્ડર આપણે મોકલો તો તૂટેલો ભાંગેલો બધું જ આવે છે એમ. એટલે ઓનલાઈન, ઓનલાઈનમાં બહુ બધો સ્કેમ છે અને ઓફલાઈન લેવા જાય તો તેમાં સારી, સારું છે એકદમ એમ.
હા, પછી ત્રીજો ગેરફાયદો એ છે કે ડિલિવરી માટે રાહ જોવી પડે છે. જો
બરાબર. બહુ બહુ બહુ રાહ જોવી પડે છે. છે ફ્લિપકાર્ટ પર તો આવી જાય છે. હવે એમેઝોન એના પર તો બહુ રા રાહ જોડાવે છે. છે લોકો આપતા નથી જલ્દીને એ પેલું અને પેલું કરો તો બી એપ છે. અત્યારે નવો નીકળેલો છે તેના પર અમે ચપ્પલ ઓર્ડર કર્યા હતા. એના પરથી બી કઈ આવેલું નથી હજુ લગીન ચપ્પલ નથી આવ્યા. પંદર થી વીસ દિવસ થઈ ગયા છે. ખાલી ઉલ્લું બનાવે છો. ઓનલાઈન પૈસા ઓનલાઈન પૈસા પે કરાવી દે છે ને ખાલી સ્કેમ કરી જાય છે એમ.
હા. પછી ચોથો ફાયદો ત ચોથો ગેરફાયદો તમે કીધું ઈ. કે સાયબર ફ્રોડ થાય છે. જો આપડે અજાણી વેબસાઇટ પરથી ખરીદી કરીએ તો પૈસાની છેતરપિંડી થવાની શક્યતા પણ રહે છે.
બહુ બહુ બહુ છેતરપિંડી થાય છે. અત્યારે તો બહુ ખરાબ ખરાબ વસ્તુ સ્કેમ થાય છે અત્યારે. અત્યારે એ ચપ્પલ અમારા બે હજાર બે હાજારના હતા તો એ ચપ્પલનો હવે ભાવ બે હાજાર હતો તો હવે બે હાજાર રૂપિયા અમારા ગયાને વીસ દાડા થઈ ગયા છે. હજુ લગીન ચપ્પલ નથી આવ્યા.
હા, એટલે ઈ પ્રોબ્લેમ બહુ રહી છે. પછી ઓનલાઈનમાં અને, અને, અને સૌથી મોટો કેવાયને કે એમાં આપણે ખરીદીની લત પણ લાગી જાય છે. ઘણી વખત છે. ઘણી વખત લોકો ઓફર્સ જોઈને જરૂર ન હોય તેવી વસ્તુઓ પણ ખરીદી લે છે જેના કારણે પૈસાનો પણ બગાડ
શું કેયો?
એટલે કે, એમ કે ખરીદીની લત પણ આપણને લાગી જાય. છે ઘણી વખત લોકોને ઓફિસ કે ફરસ જોઈને જરૂર ન હોય તેવી વસ્તુઓ પણ ખરીદી લે છે જેના કારણે પૈસાનો બગાડ થાય છે.
હમ.
અ હવે, વાત કરીએ. ઓફલાઈન ખરીદીની તો ઓફલાઈન ખરીદીના ફાયદા એ છે કે સૌથી મોટો ફાયદો તો વસ્તુને જોઈ સ્પર્શી અને તપાસી શકાય છે.
બરાબર.
કપડાં હોય તો ટ્રાય કરી શકાય છે. પછી મોબાઈલ હોય. તો હાથમાં લઈને જોઈ શકાય છે. બીજો ફાયદો છે તુરંત-
હા હા. હા.
બ બીજો ફાયદો છે કે તુરંત વસ્તુ મળી જાય છે. પૈસા આપો અને વસ્તુ લઈને ઘરે આવો ડિલિવરી રી ની રાહ જોવાની જરૂર નથી.
બરાબર.
પછી ત્રીજો ફાયદો છે, કે દુકાનદાર સાથે સીધી વાતચીત થઈ શકે છે, જો કોઈ પ્રશ ન હોય તો તરત જ જવાબ મળી જાય છે, ઘણી વખત તો ભા ભાવમાં થોડી ઘણી બોલાચાલી પણ થઈ શકે છે.
હા ભાવમાં ભાવ પણ ઓછો થઈ શકે છે કે નહીં ઓનલાઈનમાં તો જે ભાવ હોય તે જ ભાવ હોઈ શકે છે. ઓનલાઈન બી નય એટલે ઓનલાઈનમાં જે ભાવ છે તે જ હોય ને ઓછો બી ની થઈ શકે છે, એમ ઓછો પણ ની કરે ને કઈ થાય જ ન જેમ ઓનલાઈનમાં તો બોવ બધા ફ્રોડ પણ થાય છે, અત્યારે તો એટલે અમારુ તો મન જ ઉઠી ગયું છે કે ઓનલાન કઈ મંગળડવું જ નય
હા અને ચોથો ફાયદો એ છે કે વિશ્વાસ પણ આવે જો કોઈ સમસ્યા આવે તો સીધા દુકાનમાં જઈને આપણે વાત પણ કરી શકાય છે.
હા અને પાછું કય પાછું આપવું આપવું પણ હોય થોડાક દિવસ પછી તો પણ આવી શકે ગેરંટી વોરંટી બી આપે એ લોકો
હા પાંચમો ફાયદો એ છે કે સ્થાનિક દુકાનમાંથી આપણે ખરીદી કરવાથી સ્થાનિક વેપારીઓને પણ ફાયદો થાય છે. જે આપણા શહેર અને અર્થતંત્ર માટે પણ સારું છે.
બરાબર
બંનેની આપડે જો સરખામણી કરવા જઈએ તો જો આપણને ઝડપથી વસ્તુ જોઈએ અને ગુણવત્તા પોતાની આંખે ત પાસવી હોય અને વ્યક્તિગત અનુભવ જોઈએ તો આપણે ઓફલાઈન ખરીદી વધુ સારી છે.
બરાબર
પરંતુ જો સમય બચાવવો હોય વધુ વિકલ્પો જોઈએ ઘરે બેઠા ખરીદી કરવી હોય તો અને સારા ડિસ્કાઉન્ટ મેળવવા હોય તો ઓનલાઈન ખરીદી વધુ અનુકૂળ છે.
બરાબર એકદમ
કલ ઘણા લોકો બંને નો અ સંતુલિત ઉપયોગ કરે છે, તેઓ પહેલા ઓનલાઈન પ્રોડક્ટ
જો ઓનલાઈન આપણે પ્રોડક્ટ આપણે એવું એવું પણ હોય છે, એવી વેબસાઇટ પણ હોય છે કે આપણે ઓનલાઈન આપણે અત્યારે કઈ ખરીદીએ છે, તો સામેથી આપડો ફોન ફોન નંબર લઈ છે, બધું અકાઉન્ટ નંબર પણ માંગે છે, ને પછી એમાથી પૈ સા પણ કપાય છે એમાં બી બો બધા સ્કેમ થાય છે.
હા. આપડે બાય ચાન્સ અગર બીજી વેબસાાઈટમાં વયા ગયા હોય અજાણી વેબસાાઈટમાં કારણ કે એમાં સસ્તું મળતું હોય અને આપડે પેમેન્ટ કરી દઈએ પછી વેબસાાઈટ આપને દેખાય જ નય
ની દેખાય બરાબર એ વેબસાાઈટ ઉડી જાય છે, ને પછી પૈસા એમને એમ જ વાયા જાય છે, એમ ઈ તો ઈ તો તમારી હાચી જ વાત છે, સો ટકા કાની વાત થઈ તો તમારી
હા. આપણે શું ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન ખરીદી કરતી વખતે માત્ર વિશ્વાસની વે સાઇટ પરથી જ તે ખરીદી કરવી
ખાલી ત્રણ જ વેબસાઇટ છે, ફ્લિપકાર્ટ છે. પછી તમારું પેલું અ એમેઝોન છે, ને પછી પેલું અજુ એક કયું છે, મિંત્રા કે શું છે. એના પરથી જ કરાવું જોઈએ બસ
હા. પછી પ્રોડક્ટના રિવ્યુ આપડે જરૂર વાંચવા જોઈ
અત અત્યારે પેલું નવું આવ્યું છે, ખબર ને બ્લિન્કિટ વાળું ટેન મિનિટસ વારું પેલું આવે છે ને ટેન મિનિટ્સમાં ડિલિવરી પેલું ઓર્ડર કરે છે, ઘરે તેમાં પણ અત્યારે વચ્ચે સ્કેમ થતા હતા ખબર તમને?
ના ઈ નથી ખબર હો મને
તેમાં તેમાં પણ સ્કેમ થતા હતા આ વચ્ચે તો
અચ્છા હા પ્રોડક્ટ ના રિવ્યુ પણ જરૂર વાંચવા જોઈએ આપણેે
બરાબર બધા પ્રોડક્ટનો રિવ્યૂ વાચવા જોએ એક્સપાયર ડેટ છે કે નથી એ પ્રઇસ શું છે બધું વાચવું જોઈએ અને. ચિત આપણે ખરીદવું જોઈએ ઓનલાન જો ખરીદું હોય. તો એક્સપાયર ડેટ પણ વાંવી જોઈએ અને બધું વાંચવું જોઈએ પણ એ હાથમાં આવતું જ નથી આપડા સાથે તો કેવીીતે આપણે જોઈ શકીએ એમ
હા
આ ઓફલાઇન ઓફલાઇન ઓફ ઓફલાઈન કેમ છે કે આપડણા હાથમાં હોય ને બધું જોઈ શકીએ બાજુમાં સીર બીકર બધું બધ બધું ડેટ બેટ બધું જોઈ શકીએ પ્રાઇસ વાઇસ આપડે એમ ને ઓફ ઓફલાઈન હોય તેમાં બધું કરી શકીએ આપણેને ઓનલાઈન હોય તેમાં તો કઈ આવે જ નથી માં ખાલી એક ફોટો બતાવી રહી છે તેમાંથી આપણે ખાલી એ પ્રોડક્ટ ગમતી હોય તો જ મંગાવી શકીએ છી એવું
હા અને ઓફલાઈન ખરીદી કરતી વખતે તે પણ આપડણે બિલ લેવું અને ગુણવત્તા તપાસવી જરૂરી છે.
બરાબર.
અંતમાં તો હું આટલું જ કહીશ કે ઓનલાઈન ખરીદી અને ઓફલાઈન ખરીદી બંનેના પોતા પોતાના ફાયદા અને ગેરફાયદા છે
ફાયદા હા ગેરફાયદા છે આપડા પર હોય છે કે ખરીદવું કે નહી ખરીદવું બસ
હા આપડે સમય જરૂરિયાત બજેટ અને પરિસ્થિતિ પ્રમા પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરવો જોઈએ
બરાબર બરાબર
હા ચાલો મને તમારી સાથે વાત કરવામાં ઘણી બધી ફોર્મેશન પણ મળી હા ઓકે જય શ્રી કૃષ્ણ
આપ થેન્ક યુ હ જય શ્રી કૃષ્ણ
બાય